તો
કેમ છો મજામાં?
હા મજામાં તમે કેમ છો?
બસ એકદમ મજામાં બઉ દિવસે યાદ આવી ને.
હા આ તો લાવ મને થયું કે બહુ દિવસથી આપડે વાત થઈ. નથી તો આજે ફોન કરીને વાત કરીએ.
બરાબર.
હેલો હ, બસ શાં તી જો તમારે કેમનું છે? શાંતિ શાંતિ તમારે કેમનું છે?
મારે એકદમ શાંતિ.
બરાબર.
કેમનું છે ત્યાં વેધર?
હા અત્યારે જોવ વરસાદ નું ચાલે છે હમ્મ?
અમારે પણ અહિયાં વરસાદ નું જ વાતાવરણ છે.
હા આવે છે એમ જાય છે જો, ગંધવાડ કરી જાય છે થોડો થોડો વરસાદમાં તો.
છાંટા પડે ને પાછો બંધ થાય ને છાંટા પડે ને એવું થાય છે.
હા બે ત્રણ કલાક આવે ને તો આમ સરસ ઠંડક થઈ જાય.
આ ઉપરથી ઉકળાટ લાગે છે? હેલો.
બોલો.
હા હા અવાજ આવે છે?
હા આવે છે આવે છે તમારો અવાજ આવે છે કોમ્પલેટ આવે છે. તમારું આરોગ્ય વિશે શું કેવું છે બેન? હલો. હાલો. હલો. હલો. હલો.